હલો, જય શ્રી કૃષ્ણ, ભાઈ. કેમ છે?
હા, બધા મજામાં. તમે કેમ છો?
હા, હું પણ મજામાં છું ને. હમણા તો તમારી સાથે મારે ફોન માટે વાતચીત કરવા માગુ છું કે હમણા જે, બઢતી જતી ગરમી ખૂબ વધી રહી છે. એટલે હવે તેજ છે. ગરમીનું પ્રમાણ પણ ખુબ જ લાગ્યું છે આપડા ગામડાઓમાં, કારણ કે ગામડાનું જે પેલા જે વાતાવરણ હતું. તે અમને ખૂબ બદલાઈ ગયું છે. અને આજકાલના બધા લોકો, હમણા ગામડામાં, ઘણા બધા લોકો એકાદ પણ જોવા મળ્યા છે. એટલે, જે લોકો આવુ પ્રદર્શન કરે છે, તે લોકોને મારે કેવું છે કે પ્રદશન ન કરો, કારણ કે હવે પ્રોદર્શન આપણે કરતા શું? તો પછી આપણને આગળ જતા ગમે કે બીમારી, કે પછી ગરમી વધતી જતી, કે પછી આપણને એ બધી કોઈ પણ પ્રકારની તકલીફ. કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે. એ આવી બધી ઘણી બધી સમસ્યા આપણા સામે ઉભી રહી છે. કારણ કે આ વખતે પણ ઓછો, બધા કેતા છે. એટલે મારે કેવું છે કે, આપડે વધારે વધારે બને તેટલો, આપડે કચરો ગમે ત્યાં નાખવો ન જોઈએ. અને અમારા ગામમાં તો ઘણા બધા એવા લોકો છે. તે ઘરે એમ તો મોસ્ટલી દસબીન રાખે છે. અને અમારા ગામના સરપંચ છે. તેમને પણ ઘરે ઘરે એ લોકો ડસબિન આપેલા છે. અને ઘણી બધી સુવિધા એ લોકો પૂરી પણ પાડેલી છે. એટલે મારે તો એ જ કેહેવું છે કે, હવે તો આપણું ગામ ઘણું પણ એટલું બધું. એટલે કે, અમુક લોકો છે, તે વેસન કરે છે અને ગમે ત્યાં ગમે તો ધુમ્રપાન કરે, સિગરેટ આપીને, ગમે ત્યા આવું કચરો ગમે ત્યાં ફેંકી દે છે ને, પછી આપ આપણા જે જમીનને પણ અસર કરે છે. અને તેના ગમે તે, ભાઈ, કેટલા સમય સુધી એ ત્યાં પડી રહે, તો પછી બળી ને, પછી જેના પર ઘણા બધા પ્રકારના જીવજંતુ, અન્ય બધું પાકે છે. અને પછી, તે આપણને કહે છે. પછી એના દ્વારા, તમે જાણો છો કે, આપણને ગંભીર પ્રકારની બીમારી થઈ જાય છે. જેમ કે, આપણને મલેરિયા છે, પછી શરદી છે, પછી તાવ છે. એવું, બધું પ્રકારની જે પણ બીમારી સામાન્ય બીમારી તે પણ થઈ જાય છે. એટલે કે, હવે તો એજ કરવું છે કે આપડે. જેટલું બનેને બને, તેટલું આપણે યોગ્ય રીતે પોતાનું સરખુ રાખવું. ખૂબ રાખવું જોઈએ, કારણ કે આપણે પોતાના શરીરને જ પોતે સારુ ની રાખશું, તો પછી શું કરશું? કારણ કે કે આપણા ગામમાં તો ઘણા બધા એવા નાગરિક છે, કે તે પોતાનું સરળ લખતા નથી. જેમ કે, તને કીધું કે જે બધા લોકો વ્યસન કરે છે. તેમનું શરીર હમણાંથી જે લોકો આપું વ્યસન કરતા રહેશ, તો પછી જે લોકોના આયુષ્ય લાંબુ નહી રહેશે, એમ એટલે કે, એ લોકો પણ વિચારવું જોઈએ, અને એમના પરિવાર માટે પણ લોકો વિચારવું જોઈએ કે, ભાઈ, તમે આવું કરશો, તો પછી તમને શું? એટલે તમારા પરિવાર શું થશે? એટલે મારે કેવું છે કે, હવે ઘણા બધા એવા નાગરિક છે, કે પોતાના પરિવાર નું જ્યારે છે, અને આખું પરિવારને સુધારે છે. કારણ કે, ઘણા બધા લોકો આવુ વ્યસન કરે છે. એ લોકો સુધરી જવું જોઈ કે, મારા પરિવાર નું મારો આધાર માપ જ છે, એમ વિચારીને એ લોકો સુધરવા કારણ કે, એવા ઘણા બધા નાગરિક હોય છે, તે પોતાના પરિવાર માટે આવું બધું વ્યસન પણ છોડી દે. અને યોગ્ય રીતે પરિવાર સાથે રહે છે. કારણ કે, ગામડામાં તમે જાણો છો કે ઘણા બધા કિસ્સાઓ એવા હોય છે કે, ઘરે-ઘરે કોઈ પણ પ્રકારના ઝઘડા કે પછી એવું બધું થઈ જાય છે. કારણ કે, આજુબાજુ પાડોશી પણ અમુક સાથે કો ઝઘડા કરે છે, અથવા પોતાના વ્યવહાર બીજા એ પાડોશી સરખાની હોય. કારણ કે, કોઈ એ નાની-નાની વસ્તુમાંથી એ લોકો ગામડાઓમાં ઝઘડા પણ શોધી કાઢે છે. એટલે કે, ગામડાઓમાં બધા લોકો સાથે એક એકતાથી રહેવું જોઈએ. કારણ કે, આપણે જેટલા બહુ સારા વ્યવહાર રાખો, એટલે આપણા સાથે બધા સારા વ્યવહાર કરશે. અને તમે જાણો જો, ગામડાઓમાં તો એવું પણ હોય છે. કે ઘરે-ઘરે, જેમ કે આપણા ગામડામાં અમુક જગ્યાએ લગ્ન હોય ને, એ લોકો આપણા ત્યાં પત્રિકા આપવા આવે. આવ્યા હોય તો પછી આપણેે ત્યાં નહી ગયા હોય તો પછી એ લોકો જોઈ પણ રાખે છે કે એ લોકો આવ્યા છે કે નહી આવ્યા આપણે ભલેલા કં કામમાં ફસી ગયા અને બધ્યાં ગયા પરંતુ આપડા ઘરનું કોઈ સદસ્ય ત્યાં ગયું હોય તો એમને એવું લાગે છે કે, એમના ઘર માંથી આવ્યા છે, એટલે કે એ લોકો એ પણ રાખે છે કે, મનમાં કે એ લોકોના ઘરથી કોઈ નહીં આવવાનું પછી આપણે પણ એમના જે ઘર વ્યવહાર હશે તો આપણે ત્યાં ન જવાનું, એમ એટલે ગામડામાં આવું બધું જોવા મળી રહ્યું છે, એટલે મારે તો એ જ કહેવું છે ગામડામાં જે બધી પરિસ્થિતિ થઈ રહી છે, તેનું સુધારવું જોઈએ અને ગામના લોકો એ સમજવું જોઈએ ને કરવું જોઈએ કારણ કે બધા જ લોકો હમણાં ફ્રી નહીં હોય કારણ કે બધાના લોકો અમુક અમુક કામ હોય છે પર એમના ઘર કોઈ સદસ્ય આવી જાય તો પછી એમના વ્યવહારમાં ચાલી જાય કારણ કે, ઘણા બધા લોકો એ વિચારે છે બાકી તો હમણાં તોજ કેવું છે કે જે, ગરમીનું મુખ્ય કારણ છે તમે પણ જાણતા કારણ કે તમારા ગામડામાં પણ થતું હશે કારણ કે તમારા ગામડામાં પણવા અમુક લોકો હશે કે જે ગમે ત્યાં કચરો ફેંકતા હશે કે પછી ગમે ત્યાં વ્યસન કરીને ગમેતા સિગરેટ પીને ગમે ત્યાં ઠૂકી દેસા હશે, એટલે મારે તો એ જ કવું છે કે, એ લોકોને હવે આવી બધી પરિસ્થિતિ થવાની છે, જેથી કરીને આપણે આવ આપણા દેશ માટે અને વાતાવરણને ચોખ્ખું રાખવા માટે આપણે યોગ્ય રીતે પેલો કચરો કચરા પેટમાં રાખો જોઈએ અને વધારે ને વધારે વૃક્ષો રોપ થ જોઈએ. કારણ કે તમને પણ ખબર જ છે કે, જેટલું આપણે વધારે વૃક્ષો રોપશું તેટલું આપણે ઓક્સિજનનું પ્રમાણ પણ વધશે. અને આપણને શ્વાસ લેવા તકલીફ નહી પડશે બાકી તો એ છે, કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે તમને ખબર જ છે કે જે પર્યાવરણને પ્રદુષણ પણ કરે છે, જેમ કે સિગારેટ પીને તમે જાણો છો કે કેટલા અમારે જે નીકળતું ધુમાડો હોય છે, તે કેટલું ખરાબ ખરાબર સ્મેલ છે અને કેટલું આપણને સ્વાસ્થ્યમાં તકલીફ પાડે છે, એટલે કે આજે બધા લોકો સિગરેટ પી છે, તે લોકો તે છોડી જ દેવા જોઈએ, કારણ કે એનાથી એમના ફેફસા ખૂબ જ સરળતાથી અને ખૂબ જલ્દી એમના પટી જાય છે, અને એમનું આયુષ્ય ટૂંકું થઈ જાય છે, એટલે બાકી તો જ કેવું છે બાકી તમારે તમારા ગામડામાં કેવું ચાલ્યું છે, જે બધા લોકો છે જેમ કે તમારા ગામડામાં પણ અમુક લોકો હશે ને કે આવું વ્યસન કે ગમે ત્યાં કચરો ફેંકી દેતા હશે કે પછી ગમે ત્યાં ઠૂકટા હશે એવું બધું
હા. અમારા ગામમાં પણ એવું જ થાય છે કે ગમે ત્યાં કચરો ફેંકી દે છે અને આજુબાજુ સાફ સફાઈ સરખી ના રાખે અને પછી અમે મ્યુનિસિપાલટી વાળા અરજી કરી કે, તમે કચરો સમયસર પર લાવ લેજ જાઓ અને હવાર હાંજ કચરો લઈ જાઓ, આ આજે આજે સમગ્ર વિશ્વમાં એક જ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે સમસ્યા છે, વધતીતી હતી ગરમી અને પ્રદૂષણ દર વર્ષે ઉનાળાના તાપમાન ના નવા રેકોર્ડ
બનાવે છે, પહેલા જ્યાં પાંત્રીસ થી અડતાલીસ ડિગ્રી તાપમાન સામાન્ય હતું, હવે પિસ્તાલીસ થી પચાસ ડિગ્રી સુધી પહોંચી જાય છે, આ વધતી જ એ ગરમીનું મુખ્ય કારણ પ્રદૂષણ અને માનનીબેદરકારી છે, પ્રદૂષણ એટલે હવા પાણી જમીન અને અવાજનું પ્રદુષણ થવું હ, હવામાં હવામાંથી નીકળતા ધુમાડા કાર્બન ડાયોક્સાઈડ કચરો, પ્લાસ્ટિક નો વધુ ઉપયોગ વૃક્ષો ન સતત કાપ કાપવા જંગલો નાશ આ આ બધું પ્રદુષણ વધારો વધારો કરે છે, વૃક્ષો પૃથ્વીના ફેફસા કહેવાય છે, પરંતુ વિકાસ ના નામે મોટો પ્રમાણમાં વૃક્ષ કાપવામાં આવે છે, ફરી પરિણામે વરસાદનું પ્રમાણ ઘટે છે, હવા હવામાં તાપમાન વધે છે, અને પર્યાવરણ સંતુલિત બગાડે છે. વધતી જતી ગરમીને કારણે માનવ સ્વાસ્થ પર ગંભીર અસર થાય છે, લૂ લાગવી, ડી હાઈડ્રેશન, ડીટ સ્ટોલ, ચામડીના રોગો અને શ્વાસની તક તકલીફ જેવી સમસ્યાઓ વધી રહી છે, વૃક્ષો, બાળકો અને મજૂરો પર તેની સૌથી મોટું વધુ અસર થાય છે. પ્રદુષણ માત્ર માણસને જ નહીં પરંતુ પશુ પક્ષીઓ, નદીઓ, જંગલો અને સમગ્ર જીવનસૃષ્ટિને નુકસાન પહોંચાડે અને પહોંચાડશે અને ઘણી જાતિઓ લુપ્ત થવાના આરે પહોંચી જાય છે આપણે જોયું કે આપણા ગામમાં ઘણા બધા પક્ષીઓ પહેલા આવતા હતા અને હવે આજે તો મેં જોયું કે કોઈ પક્ષીઓ એટલા બધા રેતા નથી એટલે આપણે પ્રોદ્યુશન ઓછું કરવા અને તે લક ત થતી જાતિઓને આપણે બચાવવું જોઈએ અને તેને અ સારી સ સહકાર આપો જોઇ એ અને તેમને પાણી પીવા છે ગરમી ના કારણે જગા જગા પર રસ્તે રસ્તે પેલું પેલું મૂકોવ જો બોકેટ મૂકો જોો કે પાણી એ લોકો પી જાય કે આપણે પણ ધર્મ નું કામ કરવું જોઈએ એના લીધે પશુ પક્ષીઓની જાનબચે આ સમયનો ઉકેલ સમસ્યાનો ઉકેલ પોતાના હાથમાં જ આપ આપણા વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ પાણી વીજળીઓનો બગાડ અટકાવવા જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન સાયકલ અથવા પગ પગપાળા જવાનું પ્રોત્સાહન આપવું જોઈએ કચરો ખુલ્લા ખુલ્લામાં બાળવો જ નહીં સ્વચ્છતા જાળવી જોઈએ સરકાર પણ વિવિધ યોજનાઓ પર્યાવરણ માટે રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ સરકાર સાથે દરેક નાગરિકને સહ સહયોગ એટ એટ જરૂરી છે આપણે યાદ રાખવું જોઈએ કે પથ આપણી પૂર્વ જો પાસેથી વારસા મળી મળતી નથી પરંતુ આવનારી પેઢી પાસેથી ઉ ઉધાર મળી છે તેથી તેને સ્વચ્છ હરિયાળી અને સુરક્ષિત રાખ ની જવાબદારી આપણી છે વધુ વૃક્ષો વાવા જે પ્રદુષણ અટ માટે પ્રયત્ન કર જો પાણી અને વીજળીને બચાવ કરે પ્લાન્ટેશન પ્લાસ્ટિકનોો ઓછ ઓછો ઉપયોગ કર્યો છ જ હરિયાળી અને ભારતના નિર્માણ યોગ્ય યોગ્યતા દાન આપવી જોઈએ વૃક્ષો વાવો જીવન બચાવો પ્રદુષણ ઘટાડો પૃથ્ બચાવો હરયળી પર્યાવરણ અને સ્વ્તા જીવનનો શ્રેષ્ઠ છે એટલે આપણે વધારે પ્રદુષણ ન કરવાથી ગામડાઓ અને અન્ય શહેરોને આપણે સ્વચ્છ રાખવો જોઈએ જેના લીધે આપણી દૈનિક એ ક્રિયાઓ પણ સારી રહે છે આપણે સ્વસ્થ રહે તો મન ભી સાર રહે એટલે સારા સારા કામ કામ સારા સાથે તમને વાંચવામાં પણ સારું મન લાગશે અને જેના લીધે આપણે સ્વ્છ સ્વચ્છતા જાળવી જોઈએ અને પ્રદુષણ ન પ્રમાણ ઘટાડવો જોઈએ આપણે ગમે તે પ્લાસ્ટિક ના કચરો અને આપણે જગ્યા જગ્યા પણ પશુ પક્ષીઓ માટે અમ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ઘરના આંગણે બધા મેન હાઈવે પર હોય કે તે આપણે સરકારશ્રીને એક અરજી કરવા પડે કે લોકો લોકો ત્યાં એવું રાખે કઈ પાણી નું અ તમારે કેવું છે
હા ભાઈ તમે જે વાત કરી હતી બરાબર જ છે એટલે કે આપણેે પ્રદુષણ ને બચાવવા સારું આપડ બી પલું કરો કારણ કે પ્રદુષણ તો ખૂબ વધી રહ્યું છે કારણ કે જે ટુ જી પહેલા ટુ જી ફોરજી ચાલતું હતું પરંતુવે ફાઇવ જી સિક્સ જી આવવાનું બધું આવી રહ્યું છે કારણ કે એના લીધે તમને ખબર જ છે રેડિએેશન પણ ખૂબ થાય છે અને પછી ચકલીઓ કે પછી પક્ષીઓ પક્ષીઓને એટલે કે જે સિઓ હોય છે તેમને ખૂબ અસર કરે છે અને હવામાં બરાબ ઓડી પણ નથી શકતા અને એ લોકોને મૃત્યુ થઈ જાય છે રેડિયેશન એટલું બધું હોય છે હવામાનમાં એટલે એ લોકો આટલું ઉપર સુધી ઉડી પણ નહીં શકે અને એ લોકોને મૃત્યુ થઈ જાય છે એટલે મારે એજ કેવું છે કે ઘણા બધા લોકો એ આ વાત ધ્યાન રાખવું આવું બધું જે ફાઈવજી છે મોસ્ટલી રેડિયન બોકરણ અને એમના જે પશુ પક્ષીઓ એ પક્ષીઓ છે તેમના જીવન બચાવ્યા કારણ કે અ ઘણી બધી ચકલીઓ પણ ઘરે બધી આવતી પરંતુ હવે એ પણ નથી દેખાય કારણ કે એટલું બધું રેડિયેશન છે હવામાનમાં કે પછી એ લોકો ઉડી જ નથી શકતા એ ના રેડિયશન ખુબ લાગે છે અને એ લોકોને પછી મૃત્યુ ન કારણ બની જાય છે એટલે મારે તોજ કેવું છે કે જેટલું બનેને બને તેટલું આપણે પ્રદુશણ કરતા અટકાવું જોઈએ ચાલો ભાઈ મળ્યા પાછા ઘણી બધી આકસ્મિક બધી સમસ્યા થવાની જ છે તેની સાથે વાતચીત કરીશું
હા